કરો
હા
હાલ હાલો કોલ રિસીવ કરો
હાલે હાધ
એટલે મેં ફોન ઉપાડવાનો જ હતો ને હવે એમાં
હા હા
હમ બોલ
પંદરમો પંદર મોટા
આ છેલ્લો ને
પંદર હ
એટલે આ પંદરમો તો
હવે તારે બેસવાડી આરામ કરવાના
હવ કરી દઉં હું આ તારા પતા ફરી એટલી વાર
હમ પંદરપતિ જાય એટલે પહી હેરાન કરું
એ લોકોને તો બો બાકી હશે ખરા
પણ એ લોકો જેટલા પુરા થાઈ એટલા પાંચ થાઈ કરવારી વાત
હા પોતપત અમને પતાવી
હ જાહેરાત નાખી એટલે આપડે પૂરું કરી લેવું પ
એતો કરી દેવાનું
પંદર બીજા પંદર કરીશું તો આપડે એમ
હા આગળ ખબર નઈ ત્રીસેક કેટલા મને નઈ ખબર
નિકુલે પચીસ ત્રણ કલાક થસે એટલે ઓટોમેટિક બંધ હમ
તારા પંદર થાય સબમિટ કર કઈ જો તો કેટલા બતાવે છે આ છેલ્લો ને તારો હમ બરાબર
છેલ્લો પતે પછી કરું
હમ
નહી પૈસા પડે પૈસા પૈસા પડ્યા નઈ
કોના
એટલે?
પૈસા પડ્યા એવુ કહું
હાં નહી પડે હમ હમ ત્યા બીજી વરી બીજી ખાધી
વાચ દારી જઈ દહ રૂપિયાની
બોલો ગરીબની પહેલી
ત દસ રૂપિયા પડે બે દે દીધી હોઈ દસ રૂપિયા ભારના
હમ હમ દસ રૂપિયા કોણ લઈને
દારૂપિયામાં જ બતાવું હમ રોજે આવા જવાનું દસ દસ માજ
આવા જવાનું દસ દસ ને દસ જાવા કરવાનું એમને?
હમ
પચાસ રૂપિયા હલા બીજા વીસ રૂપિયા કઈ ગયા?
વા ટા એવું નાક્કી નહી વાઈટ ટણ ના
બરાબર
કોપ્તાન ના હોય કપ્તાન ખાલી ભરા જેટલાં
તો તો માગતો નહી ઘરે પહજે
વાગતો નહિ પડ્યા હોય માધો તો ખરા
ત્રણ મિનિટ થઈ ત્રણ થી વાર લાગે પણ વા ખતો
આજે ખબર નહી કંટાળો આવ આજે તો
અટ્યારે ટાઈમ ડતો ખબર ન પ
કોણ હલો કો છોકરી જોડે વાત કરે રહીયો
ટાલવાની દેશે પેલી કદાચ
ટાસ બદા ટાસ્ક પતાવ્યા હાં હું આવડેેલા બેન જોડે વાત કર
આપડે પટવા જોઈએ મુદ્દે આમ કર
બાપા મા તો કોઈ છોકરી જોડે વાત એ નહી કરવી હારું બાબા
તું હમે ચારીન કહો તો ભાઈ ઉડારે જ ને મોઢમા વાત ના રહે તો ભઈ શુ કરવાનું
કાલે લાર જયા છે બાર વાગે પછી રીસેસ રિચાજ પતી ગયું ને
તમનું ઘટી જો
કાલે ગ ને બાર વાગ્યા પછી રીચાર્જ પતી ગેું બેલે એટલે મતલબ બેલેન્સ પતી ગેલુ. ું પપ્પાના ટાસ્ક પૂરા કરવાના છે મે પરીક્ષા આપવાની છે. એટલે બીધું કયમાંીચાર્જ કરે આપો.
એના પછ રિચાર્જ કરાયું
મારે નહીં હવે ત્રણ ચાર દાડાનું ચે મારે
એટલે કઉ શું પૂરું કરી દિએ એટલે મેં ક મેં કીધું અ કરીઆલો મને બેલેન્સ પછી ની માગુ કોઈ દી પૈસા હ તો પછી આ ચાલુ છે પછી આપ જોડે પૈસા તો રહેેવાના જ ને હલો આ ચાલુ એલે શું
હ એટો જાને
હમ અરે બઉ જ ટ્રાન્ઝેક્શન કરે છે એ વધારે પૈસાનું
તથા વચનનું ખાડા કરતા ખાધા પેલાનું ચાલુ કર્યું એમને તો
કેટલા બજે આવ
આપડા કરતા કેટલા કાલે કઈ સાત આઠ મહિના થાય એમના તો
એવું
હોવે
હા વીસ વીસ વીસ વીસ વીસ પચીસ પચીસ હજાર રૂપિયા કાઢત
એમને મોટા ત્રાસ મળતા હશે ને એટલે એ લે
હ હજુ તો આપડે સ્ટાર્ટિંગને જપી એટલે
હમ વેટના
આપડે હજુ તો ને તૈણ ચાર હજારી કોલ કરીશું ને ત્યારે કમ્પ્લેટ થશે
હા ક ક હોય
ત્રણ ચાર હજાર કોલ કર્યા પછી એ થાય પેલો ત્યાય ચાર હજાર એના કોલ હતા ને એના ક પચીસ હજાર ર કાલે જલા જે વર્ષના પોત્રીસ હાજર મલ્યા બદડ્યા આખા વરસ ના પાંત્રિસ હજાર રૂપિયા મલ આખા વરસમાં પાંત્રીસ હજાર મલ્યા આખા વરસના પાંત્રીસ હલો
વા
આખા વર્ષ ને પાંત્રીસ હજાર રૂપિયાતા પેલાન
ન યાદ હતા ખબર નહી
હમ હમ દરે પાંચ કાલ પાંચ કોલ કરવાનું એવું ને તો જેટલા કરવાય એટલા કરાય
એવું નહી લ્યા પાચ કરવાનાં એવું
હા
તારામ કેટલા કરવા એટલા કરાય એવું નહીં
બરાબર
તું જેટલા પતાવુ એટલા વધારે મલ તન એમ કાતો વધાર મલ તન
આ છેલ્લુ ટાસ્ક તો આગળ જોઈએ કેટલા બધા નીકલ એવું કે વીસ પચીસ સુધી બતાવશું
મે
અમે કરવા બેઠા રાજા પૂરા કરી નાખું છું હો હવે. હલો. બરોડા નહીં, બરોડા ની લઈ ગયા. રડે સે બહેન. ર ડે સે બેઠો-બેઠો. ના નીચે બેઠો છ. દ્વારકાધીશ, આ નેરવાડી. ઈ બેઠા ભાઈબંડ જોડે બેહવા દે. હલો.
હા.
બોલ.
તો તને એકલા ને નહીં લઈ ગયા.
પહીં ખરી
કેટલી થઈ?
હમ્મ. વારું નઇ લાગતી જોયું, સમ-સમ પતે સે.
પતે જ ને.
આમ એમ કહું છું એમ કહું છું મન તો લાગે છે જેમ વધારે વાત કરશું ને એમ ઈ આમ રમ-રમ પતશે.
હમ્મ. એવું જ
પહેલા ની તો આટલી મિનિટ થવા બાપા, દસ મિનટ કેટલી વાર લાગ
એ તો નવું જ, પહેલા-પહેલા કરતા એટલે કે આમ એવું લાગતું તું કે અરે બહું ટાઈમ થઈ ગયું.
હા. કશું ટાઈમ નહીં આ ગેમો રમવા બેહી ગયા.
ટ્રાફિક થઈ ગયું ટ્રાફિક.
તારા બાજુ ટ્રાફિક જામ થયું? હમ્મ-હમ્મ. હું તો હજુ ઊંઘુ છું મે તો સારું રાજન ને ફોન મારું મે કીધુ હવે. હલો. હમ્મ. એન જોડે પાંચ કોલ પછી જો એવન નહીં સંભળાય ને તો ભી પાંચ કોલ કરવા પડશે એન જોડે
હા ઈ તો કરવા જ પડશે ને.
આયના ઇ ધરે જોડે કરે ને તો બેય પતી જાય વહેલું.
એ આપણને પેલા ખબર નતી ને.
એકાધા તો પતાઈ દીધું હોત હે.
ભારે, હળખી રીતે વહેરાઈ કરી હોત ખબર પડી હોત વાંધો નતો.
હમ્મ. પતિ જાત, હલો.
પતી ગયા.
આપણે ડેરીએ આવતા-આવતા ચાર કોલ, ચાર પાંચ કોલ તો એ કરી નાખતા.
હા.
એમ-એમ વાતો કરતા-કરતા જઈએને કોલ ચાલુ રાખવાની, વાતો કરતા જવાનું.
હા એ નથ જવાનું.
હમ્મ. ખાલી ગા ગાળ ના નીકળી જાય એટલું જોવાનું.
એ તો ફોન ચાલુ હોયને ત્યારે એમને એમ વાત કરતા હોય ને તો નીકળી જ જાય છે.
પણ આપણે કોલ ઉપર જોડી રાખવાનોને કોલ. હેલો.
અલા અને અને બધી બધી લેડીસ ને બધી ને. એટલે આવું થાય એટલે સાચીવીને વાત કરવી પડે.
મેડમ જ જોને મેડમ જ છે, એટલે પેલી મેડમ જ સાંભળે મેડમ સાંભળે એટલે જો કે છે, આ છોકરા. વ્યવસ્થિત નહી.
ધીરયો.
કોણ.
ધીર્યો ધીર્યો તને છે. દસ ઉપર થઈ હાલો.
હારું